હા, મારો અવાજ આવે છે તમને?
મ છે બ બોલો કેમ છે? મજા એ છે.
હા, બસ જો એકદમ મજામાં. તમે કેમ છો? તમારા તબિયત પાણી સારા છે. છે. ઘરે બધા મજામાં છે, તમારા મમ્મી-પપ્પા બધા શું કરે છે?
એકદમ મજામાં છે. તને કહો તમારા ઘરે બધા મજામાં છે? તમારા મા કોણ કે
હા, બસ મારા મમ્મી-પપ્પા બી એકદમ સારા છે, તમે કહો શું? ચાલે. આ તો બઉુ ટાઈમ થી વાત નથી કરી ને, એટલે મેં એકધું લાવ તમારી સાથે વાત કરી લઉ. તમને ફોન કર્યો આજે મેં.
હા, હા, બોલો બોલો શું થાય?
આજે છે ને, આપણે સોશિયલ મીડિયા વિશે વાત કરીશું કે, આજના જીવનમાં. સોશિયલ મીડિયાનું મહત્ત્વ શું છે, તો આજે દુનિયામાં કદાચ જ કોઈ એવો વ્યક્તિ હશે, જેને સોશિયલ મીડિયા વિશે ખબર ન હોય. બાળકો, યુવાનો, વડીલો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ. અને મોટી કંપનીઓ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તો સોશિયલ મીડિયા એ એવું ઓનલાઈન પ્લેટફોર્મ છે. જેના દ્વારા લોકો એકબીજા સાથે વાતચીત કરી શકે છે. ફોટા અને વિડીયો શૅર કરી શકે છે, પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. અને દુનિયાભરની માહિતી મેળવી શકે છે. ઇન્સ્ટાગ્રામ, વોટ્સપ, યુટ્યુબ, ફેસબુક, સ્નપચેટ. વગેરે જેવી એપ્લિકેશનો તેના મુખ્ય ઉદાહરણો છે. જો આપણે દસ કે, પંદર વર્ષ પહેલાં જોઈએ. તો લોકો એકબીજા સાથે વાત કરવા માટે, પત્ર લખતા. અથવા ફોન કરતા કોઈ ફોટો મોકલવો હોય તો, ઘણા દિવસો લાગતા. પરંતુ આજે માત્ર થોડા સેકન્ડમાં, આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલા વ્યક્તિને મેસેજ ફોટો અથવા વિડીયો મોકલી શકે છે. આ બધું સોશિયલ મીડિયા ના કારણે શક્ય બન્યું. તો આ આ શક્ય છે, આ સાચું છે.
એ સો ટકા તમારી. કે સોશિલ મીડિયા અચાનકને ખ ઉપર. ન ત્યારે ગમે, તેને કન્ટેક્ટ કરી શકે. ગમે તમે ગમે ત્યારે આપણે જોઈ શકો. હ, કોલ દ્વારા મના. કોઈ વસ્તુ લેવી છે તો આપણેે અમને સાથે બધામાં લઈ જવા જરૂરી નથી આપડડે એને વિડીયો કોલ થ્રુ બતાવી શકીએ છે તો ફોટો મોકલી ને આપડે બ થઈ શકે કે આ વસ્તુ કેવી છે કેવી નહીં પછી આપણે ગમે ત્યારે ગમે તો જગ્યાએ થઇ શકે તો મને આવું થયું છે તો કર તો સોસીયલ મીડિયા એ ખુબ જ ઉપયોગી થઈ ગયુ છે અત્યાર માટે કે આપડા કોઈને કોઈ એક પાર્લેબુક હોય તે આપડે ત્યાં જઈને ફોન કરી શકીએ એક જ રૂપિયા નાખવાનો એક પૈસા નાખવાનો અને એનાથી પછી આપણાને ફોન કરીને વાત કરે મહિનામાં કોટ કોટ લોકો વાત કરતા હશે કે બે વારસ શયંકર આવી રીતે વાત કરતા હશે પત્ર લખવું એવી રીતે એક બીજા સાથે વાત કરતા હોય અને અ તો ગમેને તો મન થાય તો આપણે કરી શકી અમે જોઈ શકીએ વિડીયો કોલ શકે છે તો સોશિઅલ મીડિયા અત્યારના જીવનમાં આગળ વધી ગયું છે બધા માટે પ્રથમ એ સોશિયલ મીડિયા છે એના લોકો ખુબ પ્રાવરી કરી શકે અત્યાર અત્યારે મે ખુબ જ છે
હા તો હું તમને એમ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે લો કોને એકબીજાની નજીક લાવે છે જો આપણો કોઈ મિત્ર અથવા સગો બીજા શહેરમાં કે બીજા દેશમાં રહેતો હોય તો પણ આપણે રોજ તારી સાથે વાત કરી શકીએ છી વિડીયો કોલ દ્વારા એવું લાગે છે કે તે વ્યક્તિ આપણી સામે જ બેઠે છે જે તમે કીધું એ પ્રમાણે વિદ્યાર્થીઓ માટે પણ સોશિયલ મીડિયા ખુબ ઉપયોગી બની ગયું છે આજે યુટ્યુબ પર હજારો શૈક્ષણિક વિડીયો ઉપલબ્ધ છે ઘણા શિક્ષકો ઓનલાઈન ક્લાસ લે છે નવી ભાષા શી કમ્પ્યુટર શિખવુ હો રઈ શીખવી હોય કે કોઈ નવી સ્કીલ શીખવી હોય તો સોશિયલ મીડિયા ખુબ જ મદદરૂપ બને છે આજના સમયમાં ઘણા લોકો સોશિયલ મીડિયાથી કમાણી પણ કરે છે યુટ્યુબ પર વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ બનાવીને અથવા ફેસબુક પર પોતાના બિઝનેસ ની જાહેરાત કરીને લોકો સારી આવક મેળવે છે અને નાના વેપારીઓ માટે પણ સોશિયલ મીડિયા ખુબ ફાયદાકારક છે કારણ કે ઓછા ખાચ લોકો લાખો લોકો સુધી પોતાના ઉત્પાદનો પહોંચાડી શકે છે તો તમારા આઈડિયામાં કોઈ એવું છે આવી રીતે સોશિયલ મીડિયા થી કમાણી કરતું હોય તો તમે મને કહો ને
હા છે ને એ સોશિયલ મીડિયા પર વર્ક કરે છે એ કોન્ટેન્ટ ક્રિએટર છે ઈન્ફ્લુએન્સર છે ફુલ ટાઈમ ક્રિએટર છે તો આખો દિવસ ઇન્સ્ટાગ્રામ પર યુટ્યુબ પર ફેસબુક પર પોતાની ફિલ્મસ બનાવે છે અને તેનાથી જે પ્લેટફોર્મ છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક એ તને પસંદ કરે છે અને યુટ્યુબમાં ગોલ્ડન બટન ને આવે છે તો એના દ્વારા જો આપને એ મળી જાય થોડા આપણા જરૂરિયાત સબસ્ક્રાઈબર છે એ થઇ જાય તો એથી એ લોકો આપણને એ પ્લેટફોર્મ થ્રુ આપડે પૈસા મેળવી શકીએ છે સોશિયલ મીડિયા એ અત્યારે થઈ ગયો છે તેને આવડત હોય તે લોકો જ તેનો યુઝ કરી શકે છે એટલે એની માટે થોડું નોલેજ આવધું ખુબ જરૂરી છે. અને તમે કું પ્રમાણે કે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળા ખુબ જ જરૂરી છે અત્યારે કારણ કે કે તમને કશું ના આવડતું હોય તો તે લોકો યુટ્યુબ પર સર્ચ કરીને ગૂગલ પર સર્ચ કરીને અત્યારે તો ઘણા બધા એ આઈ ટુલ્સ આવી ગયા છે. તો તેના પજી એ લોકો ખરેખર સાચો પ્રશ્ન મૂકે તો તે લોકોને. બધું આન્સર આપ આવી જાય છે તેમને કશું બી કરવાની જરૂર તમને ક્યાંય કોઈ વસ્તુ કરવાની જરૂર નથી પડતી જયારે આપણા સમમાં તો કેવું હતું કે જાડી જાડી બુક્સ હોય. એમાં ખોટું કે કઈ વાત પર ક્યાં છે અસર શું છે. આપણો ટાઈમ બહુ જતો રહેતો તો બહુ જ મોટો ફાયદો છે કે તમારો ટાઈમ બચે છે. કે આપણે ક્યુએશન મા છેને, પાંચ મિનિટમા આપણે ઈઝી લેંગ્વેજમાં મળી જાય છે. આપ સા સવાલ નો જવાબ ખોરવા માટે પણ આ તો ખુબ જરૂરી છે કે આપણે આ આપણી શું કેહેવાય કે આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે ટાઈમ કન્ઝ્યુમિંગ નથી એ વિદ્યાર્થીઓનો ટાઈમ બચાવે તો સોશિયલ મીડિયા વિદ્યાર્થીઓ માટે અને જે ફૂલ ટાઈમ કોન્ટેન્ટ ક્રિએટર છે જેમનામાં આડત છે, સારા એવા પૈસા કમાવાની ના ખૂબજ ફાયદાકારક છે, સોશિયલ મીડિયા
હા અને હું એમ કઉ છુ, તમે જે કીધુ એ બધુ બરાબર છે. તે વિદ્યાર્થીઓ માટે તો બહુ જ ઉપયોગી છે. અને જો કોઈ વ્યક્તિ પાસે કોઈ ખાસ ટેલેન્ટ હોય, જેમ કે ગાવું નાચવુ ચિત્ર દોરવું રસોઈ બનાવી અથવા કોમેડી કરવી તો સોશિયલ મીડિયા તેના માટે એક મોટુ પ્લેટફોર્મ બનશે ઘણા લોકો સામાન્ય જીવન માંથી શરૂ કરીને આજે જાણીતા બન્યા છે. હવે એવું તો છે, નહી કે પહેલેથી જ લો કો આમ ફેમસ બની ગયા છે એ લોકો પાસે બ્લુ ટિક આવી ગયુ છે. અ સિલ્વર સ્ટાર ગોલ્ડન સ્ટાર આવી ગયો છે. પરંતુ ઝીરો થી શરૂઆત કરી હશે ત્યારે અત્યારે એ લોકો સો સુધી પહોંચે છે. તો એના માટે એના પર કન્ટિન્યુઅસ સતત વર્ક કરવું ખૂબ જ જરૂરી છે. પર દરેક પરંતુ દરેક વસ્તુની જેમ સોશિયલ મીડિયાના કેટલાક નુકસાન પણ છે ઘણા લોકો સવારે ઉત્સાહની સાથે જ ફોન જોવાનું શરૂ કરે છે. અને રાત્રે સુતા સુધી સોશિયલ મીડિયા પર જ રહે છે. આ તેને કારણે સમય નો બગાડ થાય છે. ઘણી વખત વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા કરતા પણ વારંવાર ફોન ચેક કરે છે. જેના કારણે ધ્યાન ભંગ થઈ જાય છે બીજી મોટી સમસ્યા છે. કે ફેક ન્યૂઝ ઘણી વખત લોકો કોઈ સમાચાર સાચા છે, કે નહી તેની તપાસ કર્યા વગર આગળ મોકલી દે છે તેના કારણે સમાજમા ગેરસમાજ અને ગભરાટ ફેલાઈ શકે છે. તેથી કોઈ પણ માહિતી શેર કરતાં પહેલા તેની સચાઈ તપાસવી ખબ જરૂરી છે સોશિયલ મીડિયા પર પોતાની વ્યક્તિગત માહિતી પણ સાવધાથી શેર કરવી જોઈએ અજાણ્યા લોકો સાથે વાત કરવી કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ ક્યારેય ઓટીપી બેંકની માહિતી અથવા પાસવર્ડ કોઈને આપવો જોઈએ, નહી મજબૂત પાસવર્ડ રાખો અને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓથેન્ટિક ફોન હેક કરી શકે તો પહેલા આપણામાં વેરિફિકેશન આવે, જો આપણે હા કહીએ તો જ એ આગળ વધે, એટલે એ એ જેવી સુરક્ષા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે અને કરવો જોઈએ આપડે. એક બીજી સમસ્યા એ છે કે ઘણા લોકો સોશિયલ મીડિયા પર બીજાનું જીવન જોઈને પોતાની સાથે સરખામણી કરવા લાગે છે. દરેક વ્યક્તિ માત્ર પોતાની ખુશીની પળો જ પોસ્ટ કરે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં બે દરેક વ્યક્તિને મુશ્કેલી પણ હોય છે, તેથી સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુને સા ચ માની લેવી યોગ્ય નથી શું કેવું છે એ તમારું બાબ આ બાબત પર.
એ વાત એકદમ સાચી કીધું તમે, કે અ સોશિયલ મીડિયા પણ છે કે આપણે પ્રાઇવેસી ભંગ કરી શકી છે આપણે આપણે ખોટી ખોટી ન્યૂઝ ફેલાઈ શકે છે આપણા ખોટા ખોટા શબ્દ કરી શકે છે. દિવસ આપણે સોશિયલ મીડિયા પર એક્ટિવ ના રહેવું જોઈએ કારણ કે તે ખુબ સારી બાબત અ કારણ કે અ આપડે આખો દિવસ સોશિયલ મીડિયા પર રહીએ તો આપણો ટાઈમ ખુબ બ થાય છે અને સ્ટુડન્ટસ માટે તો એક ખરાબ બાબત છે, કે સવાર ઉઢધ ફોન જુઓ. તમે કોઈ કામ કર્યા વગર જ ફોન લઈને બેસી જાવ તેના થી એ ઘ બધો બગાડ થાય છે, સોશિયલ મીડિયા ના ફાયદા તો ઘણા છે કે તેમાંથી આમ કરી શકાય તેમાંથી જલ્દી શીખી શકાય. પણ તેમાં કેટલાક ઘ જે કે તે ટાઈમ કન્ઝ્યુમિંગ છે તે આપણે પ્રાઇવેસી અ સેફ્ટી નું ધ્યાન રાખતો નથી. આપણા ખોટા ખોટા ફોટાઝને બધું વાયરલ કરે છે. ખોટી ખોટી ન્યૂઝો આપે છે આ પ અ એના લીધે શું આપણા મગજ પર તણાવ વધી જાય છે સ્ટ્રેસ વધી જાય છે જેના કારણે પછી આપણે, કોઈ કામમાં આપણ રોજ લાગતો નથી. તેથી આ એક મોટી બાબત છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ.
હા, ઓકે મને તમારી સાથે વાત કરીને ખુબ સારું લાગ્યું. અ થેન્કયુ મારી સાથે વાત કરવા માટે. આપણે આ ટોપિક પર ફરી વાત કરીશું થેન્ક યુ, જય મહારાજ.
હા ઓકે મને બી તમારી સાથે વાત કરીને ખુબ સારું લાગ્યું. આપણે આ ટોપિક પર ફરી વાત કરીશું જય મહારાજ, જય શ્રી કૃષ્ણ.